મુ છે
અ બધું મસ્ત છે તમે કેમ ના છો
બસું મજામાં આજે ઘણા દિવસ પછી વાત થઈ ન
હા સાચું છે આજે શું કરે છે
કઈ ખાસ તો નઈ ઘરે પરિવાર સાથે થોડો સમય પસાર કર્યો અને તાર પરિવાર કેમ છે મજામાં
બધા સારા છે મમ્મી પપ્પા ભાઈ અને દાદી બધા મજામાં છે
અચ્છા બહ સારું પરિવાર ની સાથે રહેવાની મજા જ કઈક અલગ હોય છેને
હા પરિવાર આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે
તું સાચું કહે છે જયારે કોઈ પણ મુશ્કેલીઓ આવે ત્યારે પરિવાર જ સૌથી પહેલા મદદ કરે છે આપડી
એકદમ સાચું મારા મમ્મી પપ્પા હંમેશા કહે છે કે પરિવાર એક વૃક્ષ જેવું છે જેમાં દરેક સભ્ય એક ડાડી જેવો હોય છે
વાહ ખુબ સુંદર વિચાર છે તેમના મારા ઘરે પણ બધા એકબીજાને ખુબ સહકાર આપે છે
તારી પરિવારમાં કેટલા સભ્યો છે
અમારા ઘરે તો દાદા દાદી મમ્મી પપ્પા હું અને મારી બેન એમ અમે ટોટલ છ લોકો રહીએ છીએ
બહુ સરસ સંયુક્ત પરિવારમાં રહેવાનો અનુભવ જ કેવો છે
ખુબ સારો દાદા દાદી પાસેથી ઘણી સારી વાતો અને સારા સંસ્કાર શીખવા મળે છે
હા વડીલોનો અનુભવ આપણા માટે મહત્વપૂર્ણ બને છે
હ તારા ઘરે દાદી છે ને
હા મારી દાદી અમને રોજ વાર્તાઓ કહે છે
કેવી પ્રકારની વાર્તાઓ
જેમ કે મહાભારત રામાયણ એવી બધી વાત વાર્તાઓ અમને કહે છે
તા ઓ થી બાળકો માં સારા ગુણો વિકસે છે
હા અને પરિવારના સભ્યો સાથે બેઠા રહીને વાતો કરવાની પણ મજા જ અલગ જ આવે છે
હ આજકાલના ઘણા લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને પરિવારને સમય જ નહી આપતા બિલકુલ
એ ખરેખર ચિંતાનો વિષય છે પરિવાર સાથે વાતચીત કરવાનું ખૂબ જ જરૂરી હોય છે
હ કારણ કે વાતચીતથી સંબંધો વધુ મજબૂત બને છે
તારા ઘરે રજાના દિવસોમાં શું કરો છો તમે લોકો
અમે બધા પેલા તો સાથે ભોજન કરીએ છીએ ક્યારેક બહાર ફરવા જઈએ અને ક્યારેક બધી રમતો રમીએ એવી રીતે અમે બધા ભેગા થઈને દિવસ કાઢીએ
વાહ અમારા ઘરે પણ રવિવારે ખાસ ભોજન બનાવવામાં આવે અ બધું બહારથી બધી વાનગીઓ લાઈએ અને ખૂબ બધા ભેગા થઈને ખાઈએ
થ કયો
મારા મમ્મી અને મારા દાદી એમને બલું અલગ અલગ બનાવવાનો બહુ ખૂબ શોખ છે અને કોક કોકવાર અમે પણ એમની મદદ કરીએ છે
બરાબર પરિવારના દરેક સભ્ય જવાબદારી વહેંચવી જોઈએ
હા તેનાથી પ્રેમ અને એકાંત વધે છે
હ તારા મતે પરિવારનું સૌથી મોટું મહત્વનું શું છે
મારા માટે પરિવાર આપણને પ્રેમ સુરક્ષા અને સંસ્કાર આપે છે
ખુબ સરસ જવાબ મન લાગે છે કે પરિવાર આપણું પ્રથમ શાળા છે કારણ કે આપણને બધું શીખવાડે છે જેમ કે બોલતા ચાલતા આપણને ઘણું બધું પરિવાર સાથે શીખવા મળે છે
હા આપણને બોલતા ચાલતા અને વર્તન કરતાં પણ પરિવાર સૌથી પહેલા શીખવાડે છે બાકી કોઈ કરતા
હ તું પરિવાર સાથે કોઈ યાદગાર પ્રસંગ શેર કરીશ
ગયા વર્ષે અમે બધા મળીને સોમનાથ અને દ્વારકાની યાત્રા પર ગયા હતા ત્યારે અમને ખૂબ આનંદ આવ્યો હતો
ખુબ સરસ મજા આવી હશે નઈ
હં ખૂબ જ આવો પરિવાર સાથે હોય તો મુસાફરીનો આનંદ જ એકદમ વધી જાય છે
એકદમ સાચું અમે પણ ગયા વર્ષે માઉન્ટ આબુ ગયા હતા ત્યાં અમે બહુ મજા કરી
પરિવાર સાથેના ફોટો જોતા જૂની યાદો તાજી થઈ જાય છે
હા અને એ યાદો આખી જિંદગી સાથે રહે છે અને બહુ મજા આ આવી જાય એ યાદો યાદ કરીએ આપણેે ત્યારે
પરિવારમાં ક્યારેક મેદભાવ પણ થઈ જાય છે
હા પણ સમજદારી થી વાત કરીને ઉકેલ લાવવો જોઈએ આપડે તો કઈ એટલું બહ થાય નહી
કારણ કે સંબંધો કોઈ પણ ઝઘડા કરતા વધારે મહત્વના હોય છે
એકદમ સાચું પરિવારની એકતા જ તેની સૌથી મોટી તાકાત છે
બાળકોના વિકાસમાં પરિવારની ભૂમિકા પણ ખૂબ જ મહત્ત્વની હોય છે
હ સારા સંસ્કાર અને શિસ્ત પરિવાર જ શીખવે છે બીજું કોઈ તો આપણને સારા સંસ્કારને બહ ઓછું આપણને આ બધું શીખવાડે પરિવાર પેલા શીખવાડે
હ હ અને એની જોડે જોડે વડીલોનો આદર કરતાં પણ પરિવાર જ આપણને સૌથી પહેલા શીખવાડે છે
હ અને નાના સભ્યોને પ્રેમ અને માર્ગદર્શન આપવું પણ એ જરૂરી છે
હા અને આપણા પરિવારમાં દરેક વ્યક્તિ હોય એમનું બધાનું મહત્વ હોય છે
હા કોઈ નાનું કે મોટું નથી બધા એકબીજાના પૂરક જ છે
આજકાલ ન્યુક્લિયર પરિવાર વધી ગયા છે છતાં પરિવારનું મુખ્ય જણાવવાનું જોઈએ આપણેે બધાનું
સાચું ભલે સભ્યો અલગ રહેતા હોય પણ દિલ થી તો જોડાયેલું રહેેવું જ જોઈએ આપડે બધાએ
હા દિવાળી ઉત્તરાયણ અને બધા તહેવારો તો ખાસ મજા આવે આપ
હા હ પરિવાર સાથે ઉજવેલા તહેવારોની વાત જ અલગ છે એમાંમ મજા જાય પરિવાર જોડે મજા અલગ અલગ જગ્યાએ ફરવાનું તહેવારોમાં એ વધારે પરિવાર સાથે જ મને તો ગમે
હં પરિવાર આપણને જીવનમાં આગળ વધારવાની પ્રેરણા આપી પણ પ્રેરણા પણ આપે છે
હા અને નિષ્ફળતામાં આપણને હિંમત પણ આપે છે
ખરેખર પરિવાર વગર જીવન જ આપણું અધૂરું લાગે
હું પણ એજ માનું છું
આજે પરિવાર વિશે વાત કરીને ખુબ જ સારું લાગ્યું
હ પણ હું એમ કઉ કે તારા મતે પરિવારની સૌથી મોટી શક્તિ શું છે
હા
તારા મતે પરિવારની સૌથી મોટી શક્તિ શું છે
બસ બધા જેમ બધા જોડે રહીને વાત કરીએ અને રહીએ એ જ સૌથી સરસ લાગે મને
સાચી વાત છે મારા પપ્પા પણ કહે કે પરિવારનુંું બળ પૈસાથી નહ પણ પ્રેમ અને વિશ્વાસ થી વધે છે
હ કારણ કે પૈસા તો આવતા જતા રહ પણ પરિવારનો પ્રેમ હંમેશા રહે છે
હ તું ઘરમાં સૌથી વધારે કોની જોડ વાત કરું
હું મારી મમ્મી સાથે સૌથી વધુ વાત કરું છું કોઈ પણ સમસ્યા હોય મને તો તું એમની જડે જઈને જ વાત કરું છું
મારી સાથે પણ એવું જ છે મમ્મી હંમેશા સાચો જ રસ્તો આપણને બતાવે
હા અને પપ્પા આપણને જવાબદારી શીખવાડે છે
હ પપ્પા જીવનના અનુભવથી ઘણી બાબતો સમજાવે છે
હમ તારા દાદા શું કરે છે દિવસભર
દાદા તો સવારે વહેલા ઉઠે છે મંદિર જાય અને પછી સમાચાર વાંચે સાંજે અમને જીવન ના અનુભવો કહે ને વાર્તાઓ કહે એવું બધું
ખૂબ સરસ વડીલોનો અનુભવ તો ખજાનો હોય છે
હા તેમની વાતો માંથી ઘણું બધું આપણને શીખવા મળે
અમારા ઘરે દાદી અમને બાણપણની વાતો કહે છે
શું કેવી વાતો કહે છે
તેઓ કહે છે કે તેમના સમયમાં મોબાાઈલ કે ઈન્ટરનેટ નતું છતાં લોકો ખૂબ ખુશ રહેતા હતા
હવ કારણ કે લોકો એકબીજાને વધુ સમય આપતા તા આ અત્યારે તો કોઈ મતલબ ફોનમાંથી બહાર જ નથી આવતું અને કોઈ એકબીજાને સમય નથી આપી શકતું પરિવારમાં
હા પહેલા તો આખું ગામ એક પરિવાર જેવું હતું બધા જોડે બેસે ને વાતો કરે
અ આજકાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે નાજ કહીશ તું
હઅ છતાં પરિવાર માટે સમય કાઢવો જ જોઈએ
સાચે રોજ ઓછામાં ઓછું એક કલાક તો પરિવાર સાથે બેસવું જ જોઈએ
હઅ જેથી બધા સભ્યો વચ્ચેનું આમ બોન્ડિંગ વધે
હ એજ તારા ઘરે ભોજન વખતે બધા સાથે બેસીને જમો કે અલગ અલગ
ના રાત્રે અમે બધા સાથે જમવા નીચે જ બેસીએ છીએ
અચ્છા એ બહુ સારી વાત છે આમ જોડે બેસીને જમવાની મજા જ અલગ હોય કઈ
હંઅ અમે જોડે બેસીને ખાતા ખાતા આખા દિવસની અમારે વાતો અમે એકબીજા જોડે શેર કરીએ
હા એનાથી સંબંધો બહુ આમ મજબૂત બને
હં અને જોડે જોડે પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ પણ વધે
હ તારા મતે બાળકોની શું જવાબદારી હોય
અ બાળકોએ વડીલોનો આદર કરવું જોઈએ અભ્યાસ કરવો અને ઘરના કામમાં બધાએ મદદ કરવી જોઈએ
હું પણ આવું જ માનું છું હા
ઘરના દરેક સભ્યોની કોઈને કોઈ જવાબદારી હોય જ છે
હા મારી બેન મમ્મી ને રસોડામાં મદદ કરે અને હું ઘરની ખરીદીમાં પપ્પાની મદદ કરું છું
આથી જવાબદારીની અ ભાવના વિકાસ છે
હ અને ભવિષ્યમાં આત્મનિર્ભર કરવામાં પણ ખૂબ મદદ મળે છે આ બધાથી
તને કહ્યો તહેવાર પરિવાર સાથે ઉજજવો સૌથી વધુ ગમે છે
મને તો આમ તો બધા તહેવારો પરિવાર સાથે ઉજવવા ગમે પણ સૌથી વધુ તો મને દિવાળી ગમે એ લોકો જોડે
કેેમ
કારણ કે આખુ પરિવાર ભેગા થાય ઘર સજાવે અને સાથે ઉજવણી કરે એટલે મને દિવાળી એમની જોડે વધારે ઉજવવી ગમે છે
હા એ બી સાચી વાત છે ઘરે બધા જોડે અ તહેવારો ઉજવો એમાં ખૂબ આનંદ આવે
હ મને દિવાળી ગમે અને ઉત્તરાયણમાં તો બધા સાથે પતંગ ચગાઈએ એની મજા એ અલગ હોય
ખાસું એક ખુશીઓ વહેચવાથી જ સમય હોય છે
હા એજ આજે આ વાત પર ટોપિક પર મને વાત કરીને ખુબ મજા આઈ તારી સાથે
મને બી ખૂબ આનંદ આવયો
ચાલ મળીએે
હા મળ્યે